જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન હા હા મસ્ત એકદમ. હા હા જમવાનું થઇ ગયું બધું અહિયાયા તો બધું જલ્દી જમે છે. એક વાગ્યા સુધી બધા નું થઈ ગયું અહિયાં.
હા એટલે વેલું હોય.
હા વેલું હોય. નહી નહી ધંધા વાળા એ લો તો સવારે પાંચ વાગે જાય છે દુકાને.
હા એટલે ટિફિન લઈને છે
ના ના ટિફિન નહી ઘરે આવીને જમે છે. નાસ્તો પછી કોઈ વાર ઘરથી કરીને જાય છે. કોઈ વાર ત્યાંથી કરે છે એવું છે.
હમ હમ.
હમ પછી સાંજે પાછા જશે બપોરે આરામ કરીને.
હા બરાબર હા એટલે વચ્ચે દુકાન આટલા વખત બંધ રે વાની ન તો પછી સેવાધારીઓ એ સંભાળે
હા હા નહી આ તો ફ્રૂટ ને શાકભાજી નું છે ને એ ધંધો એટલે પછી બપોરે બંધ જ હોય. એવું છે તમારી ફ્રેન્ડ નું અ સાંભળીને બહુ દુઃખ થયું.
હમ કાલે અમે ત્યાં હોલમાં એ આડા પડ્યા હતા અને અમે પોચયા એટલે બે બે અમે પાંચ જણા ગયા તા એટલે બે જણા તો સીધા આમ જાણે બાથરૂમમાં ફ્રેશ જવા જતા હોય ત્યાં અંદર રડીને જ મોટું બોડું ધોઈ જોઇ નશ કારણ કે અમે ઘણા વર્ષોથી સાથે છીએ ઘણા વર્ષો થી અને એ લોકો પણ ગેધરિંગ કરે આમ બધા મળે કરે પણ હું બહાર થી આવુ ને એટલે બધાને એમ કે તું આવને ત્યારે રાખી, ભલે એક રાત રાખી. એટલે બે હાજાર ચોવીસમાં મળ્યા, પછી બે હાજાર પચીસમાં મારે લેટ આવવાનું થયું. મોડું થયું, ત્યાંથી આવવામાં.
હ.
પછી લોકોનું સ્કૂલને, શાળાનું નુ ને, એ બે ફ્રેન્ડસ નોકરી કરે છે. બે ફ્રેન્ડ સરસ ટ્યુશન કરે છે. ટ્યુશનમાં પણ એને ચાલીસ, પચાસ છોકરાઓ આવે છે. એટલે આમ આમ ગણતા ગણતા અડતાલીસ, પચાસ હજારની આવક થાય. એટલે અને હવે પરીક્ષાઓનો ટાઈમ. એટલે મેં કીધું તમે મંગળ, બુધ રાખો. હજી હું થોડી સેટ થઉં, મમ્મીના ઘરે આવી છું. બે દિવસ સેટ થઉ, તો મારા દીક ના અમારી મોટી બેન આવી, મમ્મી આવે. હા, તો ત્યાં આજુબાજુ પણ મારા છે, સગા સંબંધીયો તો પણ પાંચ, છ કલાક મારો દીકરો, મારા મમ્મી કે મારા મોટા બે લોકો ત્યાં રોકાય, પછી તમે રિટર્ન આવી. જ્યાં જ્યાં અમે રહીએ છીએ અને અમે પછી બે ત્રણ રાત સગા સંબંધીઓને મળીને પણ હું, પાછું સમયનું બધું- બધાનું હ સેટના થયું.
હા, બરાબર. જેમ બધાને અનુકૂળ લાગે તેમજ પછી
પછી જો મેં કીધું જો હમણાં હું નહી જઉં. તો રહી જશે રહી, જશે અને મારે આપે પણ પછી આપડો શાળાનો ટાઈમ થઈ જશે.
બરાબર. હા હા હા.
તો કે મારો દીકરો પણ વંદે ભારતમાં બેસે. હું, પણ પહેલી વાર બેઠી અને હા. આમાં બેસે સ્લીપિંગ કોચમાં બેઠેલો છે, પણ કોરોના પછી ક્યાંય ખાસ નથી ગયા.
હા હા હા.
એટલે પછી એને મજા આવે તો ઈ કાલે ફોન કરીને પૂછતો હતો, મમ્મી ટ્રેન કેવી છે? મેં કીધું સરસ છે. પછી મેં યાદ કર્યું, કે આપડી ત્યાંની બસ છે નહી. નિટ એન્ડ ક્લીન છે, સરસ ચોખ્ખી છે. હા, સુખ સુવિધા હોય છે. ત્યાં તો વાઈફાઈને બધું આપે છે. હા, મેં તમને કીધું ને બધું સરસ જો સવારે પાંચ વાગ્યાની ટ્રેનમાં બઇ
જમવાનું ને એ બધું તો આપે જ છે, પણ એમ લોકો અંદર સારા બેસેલા હશે ને.
સુખ સુવિધા બધું સરસ છે. પૈસા મોંઘા છે. મોંઘી છે, પણ સામે સુખ સુવિધા આપે.
હા, એ જ ને અને આપણે સેફલી જવાનું હોય, તો પછી આવા ટ્રેનમાં જવાનું, એકલું કા તો પછી ટ્રાવેલ કરવાનું હોય. એકલું તો પછી આમાં જઈએ તો હા, લેડીસ એટલા માટે તો બઉ સારું.
કલાકોની મુસાફરી કરે ને તો બહુ સરસ. હા, સલામત.
એજ- ન એજને
સુખ સુવિધા સલામતીથી જાય.
ને સીટ બધી પહોળી છે ને એમાં? કે પછી નોર્મલ ટ્રેનની જેમ સાંકળી
આપડા જે જેમાં આવીએ છીએ ને એના કરતા પહોળી છે.
પડી છે, બરાબર બરાબર. હમ હમ.
યેસ સરસ છે, પહોળી છે.
અ બોમ્બેથી આવે છે ને આ? બોમ્બેથી આવે છે ને ટ્રેન
જયારે ત્યાંથી પણ ઉપડે છે. હવે, તમે ક્યાં થી જાઓ છો ને ક્યાં બેસો છો? ત્યાં વધારે ભૂજ છે બોમ્બેના. થી અહીથી જ ટ્રેન ઉપડી ત્યાં મંજિલ હતી ત્યા પહંચાડ્યું એવી રીતે.
હું તો એક વાર ચોક્કસ એમાં બેસીશ મેં એમ પણ સાંભળ્યું હતું હ હા એવું છે હ
પણ ઓમ આપણેે આમ શાંતિ થી વિચારીએ તો જે આપણે આપડી ત્યાંની લોકલ બસ માં બેસીએ ને એ ચોખ્ખી જ છે અને આમાં ફૂલ મેચમાં કેવું હતું ત્રણ પ્લસ ત્રણ આમે સામે સીટ હતી અને બે પ્લસ બે આમે સામે સીટ એટલે અમે જે લાંબા કલાકોની મુસાફરી માં હતા પાંચ થી સાડા બાર
હા હા.
તો એને બધું મળ્યું નાસ્તો જમવાનો એટલે અમને સીટ નંબર એવા જ આપ્યા. કે જે આપડા ત્યાં અમ જમવાના ટેબલ મળી શકે એવી રીતે.
હા ચાલો સારું છે.
બધી અ જે આપણેે ત્યાંની લોકલ બસો છે ને રૂવી એ રીતેની હતી જગા સરસ હમ એટલે મારો દીકરો એ પછતો હતો કે મમ્મી અ કેવી છે ટ્રેન તો મેં કીધું તમમે વિડીયો કોલ કરો તો હ બ તમે કીધું કે જે અને છોકરાઓને તો એટલું નહી લાગે જોશ ભર્યું એ ધ્યાનથી જોશે ને મેં પણ ધ્યાનથી જોય તો ઇટસ ઓકે હા પણ મોટી મોટી ખુલી કાચની બારીઓ છે એટલે હા મુસાફરીમાં તમને આ બધું દેખાય લીલોત્રી દેખાય.
ને હા વરસાદમાં તો વધારે જ મજા આવે ને આવા ટ્રેનમાં બેસવાની.
એટલે તમે આમ એકલા પણ મુસાફરી કરો તો તમને આનંદ આવે આનંદ માણી શકો.
એજ એજ. કોઈ સાથે નહી પણ ચાલે તો કશે એને મરજન્સી જવાનું હોય તો પછી સારું છે કે આવી ટ્રેનો છે.
સરસ હમ અને આમાં ફાલતુ તો કોઈને
હા હા એજ ને પેલું વેચવા વેચવા આવે છે ચાવા અને તે લોકો તો નહી આવતા
નહીિ આમાં તો કોઈ પણ અંદર નહી આવે ને મેટ્રો ના ગેટ જ એવી રીતે બંધ થઈ જશે. કાલે એક બેન પણ એવી રીતે કેતા હતા કે એક ભાઈ જ્યાં સુધી ઉતરે ઉતરે કાલની વાત નથી જૂની વાત કેતા પેલા બેઠા હશે ને. ભેદી કર્યુંને બેસાડવા આવ કે જે સકા સમાવીને બેસાડવા આવ્યા ઉતરે ઉતરે એટલે કાચના કાચના દરવાજા બંધ થઈ ગયા. અને અહિયાં તો સાકળ પણ નતી ખેંચવાની એટલે ધારો કે મે સુરત થી આગળ અ સુરત થી આગળ એમને બેસાડવા જ આયા હતા ખાલી સગા સંબંધીને મુકવા જ આયા હતા અંદર મુસાફરી માટે.
હા હા
ના દરવાજા બંધ થઈ ગયા પછી ટીસી આવ્યો એને કીધું કે હું તો આવી રીતે અટકી ગયો આ વાત કાલે સાંભળવા મળી. પછી તો બચી જાય નતર તો તો પછી આ જુર્માનો પર પણ ભરવો પડે. બધું ફાઈન પણ ભરવો પડે હ હા એટલે પછી ભાઈ સુરત થી આગળ એક મંજિલ પર મને લાગે છે હા બરોડા પહોંચી ગયા આવી રીતે. તે સુરતથી ભોરડા એવી રીતે થઈ ગયું મજબૂરી જ થઈ ગઈ ને મોટી કઈ કઈ તમને મદદ એવી રીતે ના મળશે અને સમય નું બહ પાબંદી વાળું કામ છે ત્યાં સમયસર સરસ પાંચ પચીસ ટ્રેન ને એટલે પાંચ ચોવીસથી બંધ થઈ જયા હતા. પાંચ ના દરવાજા પાંચ ચોવીસે બંધ થઈ ગયા.
બરાબર એટલે ટાઈમ પર બી એકદમ પરફેક્ટ આવે છે એમ ને.
હા હા સરસ સરસ એટલે એવું સાંભળવા મળ્યું. કઈ સુરત કોઈને બેસાડવા આગળ ગયા પછી સુરત થી બરોડા ટ્રેન આવી પછી બરોડા જે એમને મજબૂરી થઈ કે તરવા મળ્યું ને પાછા સુરત ગયા હશે કે જે હશે એવું થઈ ગયું. અને કાલે અમારી બાજુમાં એક રાજસ્થાની આવયા પતિ પત્ની એટલે ટીસી આવ્યો ટીસી આવ્યો એટલે એની અ અમે જ્યાંથી ચડ્યા ને ત્યાંથી એમની આ ટ્રેન છૂટી ગઈ પછી બીજી ટ્રેનમાં બીજા મંજિલ સુધી આવ્યા પછી બેઠા કે આમ થયું તેમ થયું તો અમે શું કરી શકીએ એમ. તો એ લોકોની કઈક માથાકૂટ કઈક તો ચાલતી હતી.
અચ્છા. હા એવું છે હા.
હ એટલે સમય નું બહ પાબન છે એટલે અમે ઘરે ડ્રાઈવર બોલાવી લીધો હતો. કેબ કારણ કે હ મારી બેનપણીને કે મારા ભાઈને પછી મુશ્કેલી થાય એના પતિ ની મુશ્કેલી થાય સવારે અડધી રાત્રે ઉઠી ને એટલે આ બધું ચાલે જ છે ને. અહં તો બધું છે જ આપડે જે હા. તો એ સાધન તો મળી જાય છે
હા હા સારું છે અત્યારે તો હવે બધું આપડ ફોન પર જ બધું કામ
એટલે ચાર વાગે આવી ગઈ હતી ગાડી
બરાબર હમ હમ બરાબર
અને અમારી બેનપણી નું તો ડોક્ટર હવે જે જોઈને જે હાલત લાગે નથી સમજ પડતી
હા અચ્છા એમ એવું છે તો એનું કઈ ઓપરેશન નહી થાય
હવે એને ગયા ઓગસ્ટમાં જે લાગે ને કે છેલ્લા સ્ટેજમાં ખબર પડી છે
અચ્છા હા હા એટલે ફેલાય ગયેલું હશે
હા એટલે હા
ના
હ એને જે ઇન્જેક્શનો આપે છે તો, એનાથી બહુ વધારે પાણી ભરી જાય છે. પેલા બ્યાસી વર્ષ ના બા ના હોય આવા થઈ ગયા હોય
હા શું વાત કરો છો?
એટલે હા એમનું એસી હતું તો સાત કિલો યોગામાં ઘટાડ્યું હતું, હવે તોતર માં થી સાડત્રીસ કિલો નથી સત્યાવીસ કિલો હશે તો તેર માંથી. ત્યારે તો તેર કિલો થયું, હ છેલ્લા ફેઝ ઉપર જ એમનું નિદાન આવ્યું છે ખબર પડી છે એટલે
માપરે પછી છોકરાઓ નું કઈ એમણે વિચાર્યું છે કે પછી કોણ સાચવશે એવું કઈ એમના મમ્મી પાપા કઈ છે?
શું કો શો એ ખુદ પણ એમના પતિ શાંત થઈ ગયા છે એટલે મમ્મી પાસે છે, પપ્પા તો ઘણા વરસ થઈ ગયા. શાંત થઈ ગયા, એટલે મમ્મી છે
જવાબદારી રહેશે એમ ને?
હા, મોટો મારી દીકરી જેટલો છે. એટલે મમ્મી છે એમના અને અમારી બેન પણ એ દીકરી છે અને આ બે દીકરાઓ છે પણ બઉ જ અઘરું છે. આપડે જોઈએ ને સામે મને ઘડીક માં તો એમ થઈયું મારા નાના દીકરા દીકરાને લઈ જાવ. પણ એ બહુ નાનો પડે કે જિંદગી ની કડવાઈ જોવ કડવાસ જોવો. કડવી હકીકત જોવો. એમ તમે સંઘર્ષ જોવો ભારતમાં કે કેવું કેવી રીતે થાય. પણ એ બહુ નાનો પડે.
હા નાનો છે બરાબર. ના એતો નઈ લઈ જવાય.
ના લઈ ગઈ હું એમ. અને કાલે તો આવી રીતે દુઃખ માં જ મળ્યા બધા. ન તો અમે સંમેલન કરીએ મસ્ત,
હમ હમ બરાબર.
રાહ જોતા હોય. એક બે રાત એડજસ્ટ કરે ટ્યુશનમાં-' થી, નોકરીમાંથી હા એવું થઈ ગયું છે.
હા હા.
હમ ચલો હવે પાછો કપાઈ જશે એટલે પાછા આપડે મળીએે. સાંજે સેઠ-' થાય તો સાંજે સમય અનુકૂળ આવશે તો સાંજે, ને તો પછી કાલે સારું લાગ્યું બઉ.
હા મને પણ હા બરાબર.
એક બેન જો કાલે નહી જેમ, મેં શુક્રવારે આવી ને તે દિવસે વાત કરી હતી. તો એમને તમારું નામ લીધું, કે મેં પણ વાત કરી તો અને એ બેનને તો કાચું પાકું આવડતું હતું. તમને હા આવી જ
પેલું મનીષાબેન
હા જી હા જી તમને કાચું પાકું પણ એ બહુ સરસ કરતા હતા. હવે લગ્ન કરીને બહાર હાયલા ગયા ને. બીજા રાજ્યમાં એટલે હું પાછું એટલે મજા આવતી મસ્ત મજા આવી. એવુ ચલો પછી મળીએે.
હા હા ચાલો.
પાછો સમય અનુકૂળ કરીને વોટ્સઅપ કરીશું.
હા હા કઈ નહી હા ચાલો બાય. હા મજા આવી મને પણ. ચાલો બાય.
હા.